હલો
હાલો.
કેમ છો તમે?
હું તો બહુ જ મજામાં છું. તમે બોલો કેમ છો?
હું પણ બઉુ મજામાં છું. આજકાલ આપણેે બધા એમ કહીએ છીએ, કે આપડે બહુ મજામાં છે પણ ક્યાંક ને ક્યાંક બધાની લાઈફમાં કેહેવાય ને કે પ્રોબ્લેમ્સ હોઈએ છે. અ અને કેટલાક લોકો અભિવ્યક્ત કરી એ કે છે, અને કેટલાક લોકો નથી અભિવ્યક્ત કરી શકતા મને એવું લાગે છે, જ્યાં સુધી
હા, કારણ કે હવે શું થઈ ગયું છે, ખબર છે? કે લોકો પેલા તો શું હતું કે લોકો આમ આપણેે કહીએ ને કે, અ બડબડિયા હતા, એટલે ખાસ કરું તો અ લ આપણે સ્ત્રીઓની વાત, કે એ લોકો આમ કેને, આમ સાંજ પડે અને શાક લેવાના બાને, કે કઈક કામ કરવાના ને બધા સાથે મળતા હતા. અને એ લોકો એકબીજા ના દુખડા સંભળાવીને એક ઉભરો. કાઢી દીધા જેના લીધે એ લોકોનું શું થતું હતું, કે મનની વાત બહાર નીકળી જતી હતી એટલે મન શાંત થઈ જતું હતું. પાછું સવારે ના ખેતરે જવાનું ને બધું એટલે એના લીધે એ લોકોને એક વોક ભી થઈ જાય ચાલવાનું પણ થઈ જાય, સુરના અ સવાર સવારના જે હવા છે છે, એ બધા માં એ લોકો નું કામ અમકી ને કક ટચમાં રીધ હતા એ લોકોને શું અમકે કુદરત ના નજીક રેતા હતા. તો એ લોકો જોવા જઈએ તો મન પણ એટલું સ્વસ્થ રહેતું હતું અને તન પણ એકદમ કઈ ને ખડતલ રેટ હવે તો જે હ એઈજ અને આજકાલ ના લોકોનું તો તમે જ જાણતા હશો ભાઈ તમે નવી પેઢી છો તમે જ કહો કે આજ કલ શું થઈ રહ્યું છે એક કામ કરીએ તમે નવી પેઢી ન કહો હું મારા ટાઈમની જૂની પેઢી નું અમે તો ગામડામાં રહેલા છે એટલે હુંરા ગામડાનું તો બઉુ કહી શકીશ
બહુ જ સત્ય કીધું ત મેમે અ આપડણે કેવું હોય કે તમારી પાસે શારીરિક કોઈ પણ અસ્વસ્થતા હોય કે પછી તમને કોઈ દુઃખ હોય ને તો તમારા ક્યાંક બોડીમાં દેખાય છે પણ અંદરનું જે હોય અ અંદર મુ જેજી ભાવના હોય કે માનસિક જે અસ્વસ્થતા હોય તે જાણી નાખીએ લોકો જલ્દી આમ આપડી જોવા જઈએ તો અને કેટલાક લોકો હજી પણ કહેવાય ને કે મેન્ટલ હેલ્થ અ માનસિક સ્વાસ્થ્યને એક પ્રોબ્લમ માનતા જ નથી મેં એવું જોયું છે કારણ કે તમારી બોડી પણ ના દેખાય કોઈ જગ્યાએ અને જે વસ્તુ ન દેખાતી હોય એ આપણે કેટલીક વાર કેવાય ને કે અ એને આપડણે મગજમાંથી કાઢી નાખીએ છીએ અ હું જે હું ચેન્ઝી છું કે હું આજની પેઢી નું છું તો હું કદાચ હું એટલું કહી શકું કે આજકાલ સતત એક કહેવાય ને કે સોશિયલ મીડિયા પર તુલનાનો અ એક ટ્રેન્ડ ચાલુ છે કે એકબીજાની તુલના થાય તમે કઈ પોસ્ટ કરી દીધું હોય અને આજકાલ ટ્રોલર્સ ન કહેવાય કે એક ટ્રોલિંગ બહ આવી જાય છે કેટલાક લોકો ગભરાયા છે અને કેટલાક લોકો પોસ્ટ કરી દે છે અ પછી ટ્રોલર્સ નો સામનો કરવા પડતા કેટલાક લોકો આત્મહત્યા પણ કરી રહી છે પછી આજકાલ હમ
પાછું શું છે ખબર છે દેખા દેખી બહુ વધી જાય છે અમે પેલા ગામડાના લોકો જે કમાતા હતાા ને તો એમાં ખુશ રેતા હતાા સુખી રહેતા હતા સંતોષી હતા ને એટલે ખુશ હતા એટલે પોતાને સુખી માનતા હતા ઓલું બહ હાઈ પૈસું હાઈ પૈસું ન હતો કારણ કે પૈસા ને મહત્વ ખાલી કેલી જરૂરિયાત વસ્તુને પૂરી પાડવા પૂરતું હતું
પૂરું પાડવા પડતું હતું બહુ સત્ય કીધું તમે હમ
અમે તો આ હરવા ફરવામાં પણ અમે લોકો શું હતું કે આપણે ચાલું ચારધામની યાત્રા કરી લીધી કે કોઈ તીર્થ યાત્રા કરી લીધી અને ત્યાં જઈને પછી આજુબાજુમાં જે આપડણે અ જોવાલાયક સ્થળ હોય એ આપણે જોઈ લેતા તા અને આનંદ માનતા હતા અમે લોકો અને હવે તો એવું થઈ ગયું છે કે પૂછું નહી પેલું ફેસબુક પર જોયું એ પોલી નો તો વ જોઈ ને અહિયાં લઈ ગયો તમ મને લઈ જ જતા એટલે બિચારા પર હા એટલે વારંવાર તો શું થાય ભાઈ તું કમાવા જને ને જા પૈસા ભેગા કર ને બધે ફરવા લઈ જા એટલે આવું બધું થઈ ગયું છે.
હમ આજકાલ આપણે જોવા છીએ ને તો અ પરિવારોમાં પણ કે સબંધ તો તૂટે ને ત્યારે એનું કદાચ માનસિક તણાવ કે પછી અ માનસિક જે સતત પરિવારમાં જે મતભેદ રહે ને એના લીધે અ બાળકના પર પણ અસર પડે છે ક્યાંક ને ક્યાંક હવે જોવા જઈએ તો હવે એક ડાયવોર્સ રેશિયો વધે છે ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ તો જેના કારણે જે આ બાળક છે એના પર વધારે ભાર પડે છે કે એની માનસિક સ્વાસ્થ વધારે પડતું નબળું પડે છે કયાંક અને કહેવાય છે આપણે જોવા જઈએ તો ફોનના લીધે ઊંઘનો પણ અભાવ થઈ રહ્યો છે ક્યાંક ને કયાંક આખી રાત રીલસ સ્ક્રોલ કરે કે પછી ફોન જોયા કરે જેના લીધે ઊંઘ નો અભાવ થાય છે ક્યાંક ને ક્યાંક અને તમે જેવા મુંબઈ જેવા મહાનગરમાં રહો છો. ત્યારે હવે એક કહેવાય ને કે ડ્રગ્સ નું પણ ચલણ બહુ વધી ગયું છે મને એવું લાગે છે.
હા સાચી વાત છે તો સ્કૂલમાં અને કોલેજમાં તમે માનશો મારો છોકરો જે સ્કૂલ માં ભણે છે. ત્યાં આગળ આઠમા ધોરણ થી છોકરાઓ વેપ કઈ ને વેપ કે શું આવે વેપ અ સિગરેટ જેવું આવે છે પીવાનું એવું લઈને આવતાતા હું અત્યારના મારા કામ માટે મારા સ્ટુડિયો જાઉં ને તો રસ્તામાં બે ત્રણ કોલેજ આવે છે આવી કોલેજ આગળ અ પેલા તો શું ઝેરોક્ષવાળા વધારે હતા હવે પાનના ગલ્લા વાળા વધારે છે. પણ કેટલા નાના નાના છોકરા તો જવા દો છોકરીઓ પણ સીગરેટો ફૂગતી હોય અ એક વખત તો મને ખબર છે કે મને રાતના લેટ થઈ ગયું હતું. સાડા બાર જેવું થઇ ગયું હતું. તો બે ત્રણ છોકરીઓ હતી એક છોકરો હતો અ ડપલા કરતો હતો અને એને પોલીસે પકડી તો ખબર પડી કે એ લોકો ડ્રગ્સ લઈને બેઠા છે. એટલે આવું છે સ્કૂલ કોલેજ આગળ મને થાય. કે દૂર દૂર સુધી આ બધી વસ્તુ દેવી જ ને અલાઉડ કેવી રીતના તમે કરો છો બિયર બાર તમને એટલા જોવા મળશે પછી તમને સિગરેટ ના અને એ ના પાનના ગલ્લા જોવા મળશે. આ અલાઉડ કરે છે એ સરકાર ત્યારે એ લોકો બાંધકામ કરી શકે છે ને આમ બિચારા ફેરી વાળાઓ શાક વેચે. તો એને તમે એના એના બાકડા તોડી નાખો તો આ લોકોને કે અલાઉડ કરો છો
બહુ જ સત્ય કીધું. અ આજ વાત મેં પણ જોઈ છે કે ક્યાંક ને ક્યાંક અને અ હા મહાનગરોની જ પ્રોબ્લેમ નથી અમારે અહિયાં બહુ નાનું એવું અ કહેવાય કે ટાઉન જેવું નગર છે.
હમ
ત્યાં પણ ડ્રગ્સ ની હેરાફેરી થાય છે કે લોકો હજુ પણ લે છે અ મને એવુ સ્કૂ ઇવન સ્કૂલ સ્કૂલ ના જે બાળકો હોય છે કે પછી જે કહેવાય ને કે કોલેજ ના સ્ટુડન્ટ હોય છે આ બધું ત્યાંથી ચાલુ થાય છે અને કહેવાય ને કે કોલેજીસ ના હોસ્ટેલમાં પણ જે લોકો રહે છે એ લોકો પણ અ જે બાળકો છે એ પણ લે છે ક્યાંક ને ક્યાંક અ ખબર નહી આ આપણે કયા કહેવાય ને કે કઈ તરફ વધી રહ્યા છે ક્યાંક ને ક્યાંક અ અને તમે કીધું ને કે કોરેજ થી જેવા છૂટે ને એવા ત્યાં કહેવાય ને કે સિગરેટ પીવા જતા રહી કે પછી અ આપણે અ હા ફૂક મારવા જતા રહી અને આ બધું એક કેહેવાય ને કે નશાની આદતો બહુ વધી ગઈ છે ક્યાંક ને ક્યાંક આ પછી એન્ઝાયટી ચિંતા કે હતાશામાં હમ
એવું નોતું કે આજે છે જો પહેલાના જમાનામાં લોકો છીકણીઓ સુતા તા એક નશો જ હતો.
હા.
બૈરા હોય કે પુરુષ હોય તો તો એ લોકો આપણે આજકાલ હુકા કહીએ છે અને ઈ વખતે આપણે નામ ભૂલી ગઈ પણ ઈ લઈને બેસતા હતા પાઈપિંગ એટલે કુકર જ કેવાય એ ટાઈપનું બરોબર.
હા આજ ના પેલા હુક્કો પિતા હશે આજનું નામ બદલાઈ ગયું છે કેં વેબ કઈ છે આજે આજકાલ
હ અચ્છા તું એ બધું જે હતું તો એ લોકો ભી લેતા હતા પણ એને આદિ નતા બનાવતા એના પોતાના માઇન્ડ પર કંટ્રોલ રાખીને બધું કરતા હતા. લોકો તો ચીકણીઓ સુંંઘે મને યાચમાં દાદી ચીકણી સુંંઘે ને એ છીકડીને દાંતમાંય ઘસે એમ એવી રીતે પણ ઈ આમ જોવા જઈએ તો એક નશો જ કહેવાય છે. પણ એવું નઈ કે એના વગર ચાલે જ નહી તમને
હ એતો હાનિકારક હતો મને લાગે છે જ્યાં સુધી અત્યારે તો પણ લોકોને એકદમ હવે હું એક જણાને જાણું છું જેને કેહેવાય ને કે અ નેશનલ રમેલું છે એને અ અ શું કે ટેકબોન્ડો કે પછી આ બોક્સિંગમાં અને ઈ માણસ એટલો આમ ખરાબ ને તમે અ કેટલી એના પર કેસીસ થઈ ગયા હતા અને જેમ તેમ એ માણસ કેવાય ને કે કેટલા બધા કેસિસ થઈ ગયા એના ઉપર કેટલા બધી જગ્યાએ એની મા બાપ પણ ત્રાસી ગયા અને એ ડ્રગ્સ લેવાનું ચાલુ કરી દીધેલું એને ઘરેથી પૈસા ચોરી જાય પણ આજે આજે એ પછી થેરેપી ચાલુ કરી એને અ પછી ચેન્જીસ લાવ્યા એની જાતમાં અ એને અને આજે એ કે ને કે સ્વસ્થ છે એકદમ એનું શરીર ભરે ઉતરી ગયું એ એના પછી આડઅસર થાય તમે અચાનક જ બધું બંધ કરી દો તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે
નહી સાચી વાત છે. અને આમ જોવા જઈએ ને તો મને શું લાગે છે ખબર છે કે લોકો છે ને પેલા અમે લોકો તું શું હતું કે આપણે સ્વસ્થને કે ને આપડે મનનું સ્વસ્થ કહીએ કે તન નું સ્વસ્થ કહીએ એને એકચુઅલ સ્વાસ્થ્ય ને મહત્વ આપતા હતા એવું નહી તમે કેવા દેખાશો એઈ આકર્ષણ જે દેખ ભાવને મહત્વ નત આપતા હવે લોકો જીમમાં જાય છે કે ઓલું હવે તો કેલરી મે જ થઈ ગયું અ એલેટ શ કેવાય એરોબ્સ થઈ ગયું કે બધા નામ ફન્સી આપી દઉં છો તમે બધા પણ વસ્તુ તમે શું કરો તમારા મસલ્સ બનાવો બોડી ના શેપ્સ બનાવવા માટે એવી રીતે હવે અમારા જમાના ના દારાાસિં ને બધાને લઈ લો કેવામ ખડતલ કેવાય એ લોકો જે આ હા જે કઈ ને આપણેે માટીની સાથે કુસ્તી બાજીને બધા જે લોકો કરે ને એ લોકો રયલમાં ઓળ દુખ લોકો જે હોય એ લોકોનું મોટું ઘોળ હોય એનું સાધન હોય એનાથી ફેરવી ફેરવીને એ લોકોની પોતાની બોડીને એ મજબૂત બનાવતા હતા એટલે એ ઓટોમેટિક તમારા મસલ્સ ખૂલે અગર તમારું શરીર એટલું મજબૂત હોય તો કી મસલ્સ ને મજબૂત કરતા હતા હવે આર્ટિફિશયલી રીતે મસલ્સને ફૂલા છે કે લોકોને લાગે કે આ કેટલું મજબૂત લાગે છે જો પણ અંદર
બહુ જ સત્ય કીધું તમે અંદર થી તો આ ખૂબ ખોખલું જ શરીર હોય અને એ ચલો આ વિષય પર તમારી જોડે વાત કરીને મને ખુબ જ રસપ્રદ વિશ જાણવ
હા આમાં એવું જ લાગે કે આપડ જેટલો સમય હોય એટલો ઓછો પડે છે ચાલ આવજો
સાચી વાત ચાલ આવશો